હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.
કેસ બસ. મજામાં, તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું.
હા, ઘણા દિવસથી વાત નથી થઈ એટલે ચલો ને આજે કોઈ એ સરસ મજાની ટોપિક પર ચર્ચા કરીએ તો આપણને પણ સારું લાગે.
હા એ તો છે જ ક્યારેક આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરીએ તો આપણને પણ નોલેજ મળે એક દૂજાને એક દુજાને કઈક નોલેજ હોય તો એ આપણને પણ ખબર પડે અને જાણવા પણ મળે ઘણું બધું.
એકદમ સાચી વાત કરી તમે તો જુઓને અત્યારના સમયમાં એજ્યુકેશન નું કેટલું મહત્વ છે, ભણતરનું મહત્વ એટલું વધી ગયું છે કે એના વગર તો ચાલતું જ નથી હવે
હા એ તો છે જ એજ્યુકેશન નો શિક્ષણ નો આપના જીવનમાં બહુ મહત્ત્વ છે. શિક્ષણ માણસને સાચું ખોટું સમજવામાં બહુ મદદ કરે છે.
હા એ વાત તો કરી ગઈ તમે અને આજકાલ શિક્ષણમાં પણ કેટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે. પહેલાના સમયમાં તો બસ ખાલી સાયન્સ કોમર્સ એ એટલું સાંભળીને લોકો સંતુષ્ટ થઈ જતા પરંતુ હવે તો કઈ કોલેજ ભણ્યા છે. ગ્રેજ્યુએશન કર્યું છે, માસ્ટર્સ કર્યું છે, પીએચડી સુધી પણ હવે તો લોકો કરે છે.
હા હવે તો લોકો બઉુ ભણે છે હવે તો લોકો પીએચડી પણ કરે, પીએચડીથી અગાડી પણ બ બહુ લોકોને કેટલો ઇન્ટરેસ્ટ હોય ભણવામાં ને લોકો તો લાઈફ ટાઈમ કેટલી ઉમર પણ થઈ જાય તો પણ ભણતા હોય છે.
સાચી વાત છે જેમ કે ડોક્ટરોની જ વાત કરી લો, જે અ સ્ટુડન્ટ ડોક્ટર બનવા એમનું અડધું જીવન તો જાણે ભણવામાં જ કમ્પ્લીટ થઈ જાય છે. પચીસ વર્ષ સુધી તો એમને ડોક્ટરને ડિગ્રી મળે છે. પછી એ લોકો એમની પ્રેક્ટિસ શરૂ છે, એટલે એમ સમજોને કે એમના જીવન ના પચીસ ત્રીસ વર્ષ તો શિક્ષણ માં જ જાય છે, પરંતુ એ મહત મહત્વનું પણ છે. કારણ કે એ એ જ લોકો આગળ ભવે પોતાનું ભવિષ્ય બનાવીને સેવા કરશે.
હા એ તો છે જ લોકોને કેટલા મદદરૂપ થશે. તે કેટલો સિક્યોર એટલે સેફ અને એમને કેટલું નોલેજ મળવાનું છે એ ડોક્ટર બનીને એ લોકોને કેટલા હેલ્પફુલ થવાના.
સાચી વાત છે. લોકોની સાથે સાથે સમાજને પણ ઘણા મદદરૂપ થશે. એમના માતા પિતાનું સમાજનું પણ ગૌરવ વધારશે. એટલે જ આજના બાળકોને શિક્ષણ આપવું એ ખૂબ જ જરૂરી છે.
એ જ તો એટલે જ તો કહીએ છે કેમ કે ભાઈ સારા કરિયર માટે શિક્ષણ બહું જરૂરી છે.
હા, એ વાત તો ખરી પહેલાના સમયમાં લોકો એવું વિચારતા હતા કે છોકરીઓને વધારે ભણાવવી ના જોઈએ. એમને તો બસ મોટી થઈને ઘર જ સંભાળવાનું છે. પરંતુ હવે આજના જમાનામાં એવું રહ્યું નથી સમય બદલાયો છે. લોકોની સોચ પણ બદલાય છે અને સરકારે તો બેટી પઢાવ બેટી ભણવાનું અભિયાન પણ ચલાવ્યું છે. જેનાથી છોકરીઓને પણ શિક્ષણ અ મળતું થયું છે અને છોકરીઓ પણ શિક્ષણ અ માર્ગમાં સૌથી વધ અરે આગળ ભાગ ભજવે છે.
હા એ એ તો બરાબર કીધું તમે છો છોકરીઓ તો છોકરા પણ આગળ છે ભણવામાં હવે તો આ કેટલા બધા યોજનાઓ છે કે બેટી બચ બેટીને પઢાવો ને પછી બેટીઓ માટે કેટલી બધી સ્કીમો પણ છે તો એ આમ છે કે ભાઈ આમ બેટીઓ માટે તો બહુ બધું છે કે ભાઈ દીકરીઓને ભણા જો આમ નથી કે ઘણા કામ કરતા કરવા માટે જ છે.
હા એ વાત તમે એકદમ ખરી કહી તમે કે પહેલાના સમયમાં વિચારતા કે ના મોટી થઈને તો છોકરીઓને પરણાવી દેવાની છે અને પછી ઘર જ સંભાળવાનું છે. પણ આજે એવું નથી રહ્યું. આજે તો છોકરાઓ કરતા પણ છોકરીઓ સૌથી વધારે આગળ ભણે છે. મોટી મોટી ઓફિસોમાં કામ કરે છે. પછી પોલીસ અ પોલીસ પણ અ જોવા મળે છે. હવે તો છોકરીઓ પાયલટ બનીને વિમાન પણ ઉડાવે છે એટલે કે પોતાનું ભવિષ્ય છોકરીઓ પણ સિક્યોર કરવા અ લાગ્યા છે.
હા એ તો છે જ આજે આજે તો આજે આપણે જોઈએ તો છોકરીઓ હરેક દરેક ફિલ્ડમાં છે. જેમ કે તમે કીધું કે કેટલી બધી ફિલ્ડોમાં છે. આજે તો જોઈ જે જગ્યાઓ પર આપણને વિચાર પણ નહી કરી શકીએ એવી જગ્યાઓ પણ છોકરીઓ અગાડી છે તો આ કોઈ પણ છોકરીઓને અંડર એસ્ટિમેટ નહી કરી શકતા. એમ છે કે ભાઈ છોકરીઓ તો દરેક ફિલ્ડમાં આગે છે અગાડ આગળ જ છે.
સાચી વાત છે અને સરકાર પણ તો છોકરીઓને ભણાવવા માટે કેટલું પ્રોત્સાહન આપે છે. ઘણી સ્કૂલોમાં, ઘણી શાળાઓમાં, અમુક ગવર્મેન્ટ સ્કૂલોમાં તો છોકરીઓ પાસે અડધી ફીસ કે અમુક જે ગામડાઓ વાળા વિસ્તારો ત્યાં છોકરીઓને ભણાવવાની ફીસ પણ નથી લેવાતી. એટલે ગવર્મેન્ટ તરફથી પણ સારું એવું પ્રોત્સાહન મળે છે. તો બધા જ માતા પિતા એ પોતાના બાળકોને ભણાવીને એમનું ઉજ્જવળ ભવિષ્ય સિક્યોર કરવું જોઈએ.
હા એજ ને એટલે જ તો લોકોને પોતાના બાળકોને ભણાવીને એમનું સિક ફ્યુચર કેટલુ સિક્યોર થાય, એ લોકો ભવિષ્યમાં કેટલી બધી જવાબદારી લઈ શકીએ છે, એ લોકો કેટલા આગળ વધી શકીએ છે પછી કેટલું બધું કોન્ફિડન્સ લેવલ વધ વધે છે. અને નવી નવા પો હા અને પોતાનું સ્કીલ કેટલા ડેવલપ કરી શકીએ છીએ, હરેક કોમ્યુનિકેશન છે પછી ટેકનોલોજી લીડરશીપ પણ કેટલું બધું શીખે છે એ લોકો.
હા એ વાત તો છે અને અ જો એજ્યુકેશન એવું સારું એવું લીધું હશે ત્યારે જ તો જેને સાચા અને ખોટાની સમજ પડશે, ક્યાં કોઈક એવા કા ક્યારેક પ્રોપર્ટીના કાગળમાં કે આમ જો ના ભણ્યા હોય તો ખબર ના પડે. કે શું લખ્યું છે. પરંતુ જો ભણ્યા હોય તો સારી રીતે એવી રીતે સમજી શકીએ. કોઈ આપણી સાથે ફ્રોડ કરતું હોય તો પણ આપણને સમજ પડે કે ના આ વસ્તુ ખોટી છે. તો આપણે એમાંથી કઈ રીતે બચવાનું છે આ બધું શિક્ષણનો જ તો ભાગ છે કે માણસ શીખ્યું હશે, તો જ પોતાને કોઈ મુશ્કેલ થી મુશ્કેલ પરિસ્થિતિ માંથી બચાવી શકશે કે બહાર કાઢી શકશે.
હા, એકદમ બરાબર કીધું તમને તમે કે આ શિ શિક્ષિત વ્યક્તિ હશે એને જ તો ખબર પડવા નહી કે સાચું કયું ને ખોટું શું છે. કોઈ કાગળ એવા હોય કે ભાઈ એ આપણને આપણની સાથે ફ્રોડ પણ કરી શકે છે. તો આમ છે આપણને પેલા જ ખબર પડી જવાની કે ભાઈ કોઈ આપણની સાથે ફ્રોડ તો નહી કરતો મળે તો એ આપણને નોલેજ રહેે છે, તો એ શિક્ષણનો જ ભાગ છે. તો શિક્ષિત હોવું બહુ જરૂરી છે ને કઈ પણ શરૂ કરવા પેલા જેણે કે બિઝનેસ જ શરૂ કરવાનું છે. તો એમાં, એમા એના માટે પણ નોલેજ બહુ જરૂરી છે. તો એજ્યુકેશન તો હરેક ફિલ્ડમાં આપણને જોઈએ જ છે.
સાચી વાત છે. તેમાં આજકાલ તો જુઓ ને કોમ્પિટિશન પણ કેટલી વધી ગઈ છે. અમ, અમુક પેરેન્ટ્સ તો જાણે છોકરાઓને ભણવા માટે એટલું પ્રેશરાઈઝ કરે કે ન પૂછો વાત! એમ નહીં કે છોકરાઓને જો સારી રીતે પ્રેમથી શિક્ષ ક્ષણ મળે એ, કેમ કે બધાની કેપેસિટી સરખી નતી હોતી અમુક એજ્યુકેશન સિવાય ક્યારેક ક્યારેક સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ હોય છે. તો એ સમજીને માતા પિતાએ કે ફેમિલી મેમ્બર્સે, એમને સપોર્ટ કરવો જોઈએ. ના કે, એમને જબરદસ્તી મારી પીટીને એજ ફિલ્ડ પાછળ ભણાવવું જોઈએ, જે ફિલ્ડમાં એ લોકો ચાહે.
હા, એ તો બરાબર કીધું કે ભાઈ, આપ, બાળકોને જે ચીજમાં ઇન્ટરેસ્ટ હોય, જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય, એ ફિલ્ડમાં આગળ વધાવવા જરૂરી છે. એ નથી કે એને કોઈ ફોર્સ કરીને આપણે કંઈક ભણાવીએ. જરૂરી છે, એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ તો છે જ પણ એજ્યુકેશન સાથે સાથે બીજી કોઈ સ્કીલ હોય, તો પણ એ ભવિષ્યમાં બહુ કામની છે. આપણે આજે જોઈએ છે, કે લોકો સ્પોર્ટ્સમાં કેટલા આગળ વધી રહ્યા છે. તો એ સ્પોર્ટ્સમાં કોઈ ઇન્ટરેસ્ટ હોય તો એ પણ, એમાં પણ, એ ભાગ લે, તો એ સારી વાત છે કે આમ ન કે સ્પોર્ટ્સ થી કોઈ નુકસાન છે. સ્પોર્ટ્સ આવે તો એ પણ, સારી વાત જ છે.
હા, એ વાત તો ખરી કહી તમે. આજકાલ જોઓને અમુક ધાર્મિક સંસ્થા હોય છે કે એનજીઓઝ હોય છે એ પણ અમુક જગ્યાએ બુક વિતરણ કરે છે. પછી અમુક જગ્યાએ જે પાઠ્યપુસ્તકો હોય શાળાઓના એ બધું વિતરણ કરે છે. એટલે કે વિદ્યાદાન કહે છે. એમ પણ આપણામાં વિદ્યાદાન એ મહાદાન એમ તો કેહેવાય જ છે. આપણે પણ ક્યારેક પોતા, પોતા પાસે જો સા ભગવાનની કૃપાથી સારી એવું હોય, તો જે બાળકો પાસે ભણવાની ક્ષમતા મતલબ જે અ જેવી આર્થિક રીતે સમૃદ્ધ નથી, જે બાળકો ભણી નથી શકતા પૈસાના અભાવે, એમને ક્યારે ક્યારેક મદદ કરી દેવી જોઈએ.
હા, એ તો બરાબર કીધું. આપણને એવું બનવું જોઈએ કે આપણે જે જેની પાસે પૈસા નથી, જે લોગ આર્થિક રીતે સ્ટેબલ નથી, તો એ લોકોને આપણને ભણવામાં મદદ કરીએ તો એ સારી વાત છે. આપણને લોકોને હેલ્પફુલ થવા બહુ ઝરૂરી છે. ને આપણે હેલ્પફુલ થશે તો એ આપણને, રાજી થશે.
સાચી વાત છે. અને એમાં એવા પણ બાળકો હોય છે જે ખૂબ જ હોશિયાર હોય છે ભણવામાં, બહુ જ ટેલેન્ટેડ હોય છે, અને તરત જ બધું સીખી લે છે. પરંતુ આ કીધું ને કે અમુક લોકો પાસે પૈસા ના અ ભાવે એ થઈ શકતું નથી, એટલે એ લોકો ભણી નથી શકતા. અને પછી અશિક્ષિત રહી જાય છે, એટલા માટે જ સરકારે તો યોજના બનાવી જ છે, એનજીઓ પણ કામ કરે છે, પરંતુ આપણા સમાજમાં, સોસાયટીમાં જ પણ આપણે અવેરનેસ ફેલાવવી જોઈએ કે, ના આવું ક્યાંક જરૂરી હોય, તો બાળક ને મદદ કરવી જોઈએ કે ક્યારેક ક્યારેક વર્ષમાં આપણે પુસ્તક વિતરણ એવું કસુક પણ કરી શકે કે આપણા તરફથી
હા, એ તો છે જ. આપણને, આપણને આપણના સાઈડથી કંઈ ના કઈક કોશિશ કરવી જોઈએ. કે આપણને લોકોને હેલ્પફુલ થાય કે લોકોને મદદરૂપ થાય તો આપણને આપણી ફેવ, આપણની કોશિશ છે એ તો આપણને કરવી જ જોઈએ કે લોકોને શિક્ષાના ભાગ આપણને કોઈ, આપણની કોઈ વસ્તુઓ કે પુસ્તકો છે કે બુક અ પેન્સિલો છે કે કઈ સ્પોર્ટસની વસ્તુઓ છે એ આપવી જોઈએ.
સાચી વાત કહી તમે. કેમ કે ના, જે બાળકો ભણશે તો જે મોટા થઈને સારું એવું શિક્ષણ લઈને, પોતાનું ફ્યુચર સિક્યોર કરશે, અને પોતાના પરિવાર માટે મદદરૂપ થશે. સાથે સાથે, પોતાના પરિવાર સાથે સમાજને પણ મદદરૂપ થશે, ક્યારેક કોઈને કંઈ જરૂરત હોય તો એ લોકો પણ આ, આપણને જોઈને જ શીખશે. એટલા માટે, આપણે આ નાની પહેલ આપણા ઘરથી, આપણા સોસાયટીથી, અને સમાજથી જ કરવી જોઈએ. બરાબર
હા, એ તો એકદમ બરાબર. ર વાત કરી કઈ નહી, પછી આપણે તો, આપણે એ કરીશું, અને હવે આપણે લોકોને હેલ્પફુલ થાય આવી બુકો વગેરા પ્લાન કરીને મળીએ પછી.
ચોક્કસ, ત્યારે! જય
જય શ્રી ક્રિષ્ના!